આજે અચાનક સારા બહુ યાદ આવી રહી છે.
સાચે જ મને પણ ક્યારેક લાગે છે કે એ દિવસો ફરી પાછા આવી જાય તો કેટલું સારું!
હા, ખાસ કરીને જયારે આપને પહેલી વાર શાળામાં ગયા હતા ને તે કેટલો ડર લાગતો હતો.
હા મને તો તારી મમ્મી નો હાથ છોડવો જ ન હતો શિક્ષિકા પાસે જવા માટે પણ રડતી હતી.
હું પણ એજ પણ ધીમે ધીમે બધુ બંધુ નવા મિત્રો મળયા રમવાનું મર્યું ને સારા પણ ઘર જેવી જ લાગે
સાચું કહ્યું, મને યાદ છે કે આપને વિરામ સમયે કેટલી મજા કરતા ટિફિન શેર કરતા, હસતા અને દોડતા
હ ને ક્યારેક તો આપણે હોમવર્ક ના કર્યા હોય તો શિક્ષિકા પાસે બહાના પણ બનાવતા. તા.
અરે હ મેડમ કાલે વિઝળી ન હતી ને તો આપણે કહેતા પુસ્તક ભૂલી ગયા એવું કહીને બચી જતા.
પણ કેટલીક શિક્ષિકા બહુ કડક પણ હતી ખાસ કરીને ગણિતની શિક્ષક
સાચું પણ એજ શિક્ષિકા એ આપને શીખવાડ્યું કે મહેનત કરવી જોઈએ આજે સમજાય છે કે એ માટે જ આપણે આગળ વધી શક્યા છે.
સારા જીવન એ ખાસ વાત હતી દરેક દિવસે કઈક નવું શીખવાનું મળતું. તો
હા માત્ર પુસ્તકો માટે જ નહીં પણ મિત્રતા, શિસ્ત અને જીવન જીવવાની રીત પણ શીખ્યા.
તને યાદ છે જયારે આપણે પ્રથમ વાર મંચ પર ગયા હતા મને તો ખુબ ડર લાગતો. તો હતો.
મણે પણ પણ પછી આપણે સાથે મળીને ગીત ગાયું ને બધાએ તાળી પાડી એ શણ ભૂલાય જ નહી.
સાચું એ દિવસોમાં નાના-નાના પ્રસંગો પણ ખુબ મોટા લાગતા હતા.
અને હવે સમજાય છે કે એ જ ક્ષણો જીવનનો સૌથી સુંદર ભાગ હતો.
આપણા સારા દિવસોમાં સૌથી થી ખાશ શું હતું ખબર છે તને.
શું હા એ તો સાચું છે. એ દિવસોમાં મિત્રતા કેટલી નિસ્વાર્થ હતી કોઈ સ્વાર્થ પણ ન હતો ફક્ત મજા અને સાથ
આપણે તો દરેક કામ સાથે કરતા ભણવું, રમવું ખાવું બધું જ
હા, અને જો કોઈ દિવસ શાળામાં ના આવે ને તો આખો દિવસ ખાલી ખાલી લાગતો.
સાચું મને તો તારા વગર સારામાં જવું ગમતું જ નહી.
અરે અને યાદ છે આપડણે રમતા રમતા કેટલું ભાગે લેતા.
હા, દોડની સ્પર્ધા, ડોરી ખેંચવાની સ્પર્ધા અને ક્યારેક તો જીત જીતી પણ જતા આપણે. આપને
જયારે જીતા ત્યારે કેટલો આનંદ હતો અને હારી જઈએ તો પણ એકબીજાની હિંમત આપતા આપણે.
સારામાં શીખવામાં આવતી બધી જ વસ્તુ ઉપરાંત આપણી રમત ગમત બધું શીખતા હતા. જેમ કે
હા અને શિક્ષકો પણ કેટલા પ્રોત્સાહન આપતા. તમે કરી શકો છો એમ કઈને હિંમત વધારતા.
તને યાદ છે, અમને જી ચિત્રકામની સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.
હા અને તું તો બહુ સરસ ચિત્ર દોરતી. તને ઈનામ પણ મળર્યું હતું ને?
એ તો બસ મજા માટે કર્યું હતું પણ ઈનામ મળ્યું હતું ને ત્યારે તો ખૂબજ ખુશી થઈ હતી.
શાળામાં દરેક વિદ્યાર્થીને પોતાની પ્રતિભા બનાવવાનો મોકો મળતો હતો. કોઈ ગાયનમાં રહે, તો કોઈ નૃત્યમાં, કોઈ અભ્યાસમાં.
હા એની સાથે આત્મવિશ્વાસ પણ હતો. તો આજે જે આપણે છીએ ને તે શાળાનો મોટો ફળ છે.
સાચું કહ્યું, શાળા જીવન માત્ર ભણતર નહી પણ જીવનના મૂલ્ય શીખવું સ્થાન છે.
તને યાદ છે શાળાના દિવસોમાં પરીક્ષા નો સમય?
અરે હા, પરીક્ષા આવવાની હોય ત્યારે કેટલો ડર લાગતો.
સાચું, ખાસ કરીને જયારે ભણતર પૂરું ન થયું હોય ને ત્યારે તો રાતે ઊંઘ પણ ના આવતી.
અને પછી છેલ્લા ક્ષણે પણ બધું યાદ કરવાની કોશિશ કરતા ખબર તને?
હા અને બીજા દિવસે પરીક્ષા આપતા સમયે બધું ભૂલાય જતું.
અરે એ તો મારા સાથે ઘણી વાર થયું છે. પણ ક્યારેક તો આજે ભણ્યું ન હતું એજ પ્રશ્ન પૂછાય આવી જાય.
અને જે બહુ સારી રીતે ભણ્યું હોય ને તે પ્રશ્ન આવતા જ નહીં ત્યારે તો ખુબ દુઃખ થતું.
પણ પરીક્ષા પૂરી થયા પછી જે આનંદ થતો ને એ શબ્દોમાં કહી શકાય જ નહી.
હા, છેલ્લું પેપર પૂરું થાય ને એટલે તો જાને ભાર જ ઉતરી ગયો હોય.
અને પછી શરૂ થાય એટલે મજા. રમવાનું, ફરવાનું અને કોઈ ચિં તા જ નહીં.
તને યાદ છે? પરીક્ષા દરમિયાન પણ આપણે થોડી મસ્તી કરતા.
હા, ક્યારેક એકબીજાને ઈ સારા કરીને જવાબ પૂછતા હતા.
અરે, એ તો ખૂબ જોખમી હતું. પકડાઈ જઈએ તો શિક્ષિકા ગુસ્સે થઈ જાય.
મને બધું યાદ આવે ત્યારે કેટલું હસવું આવે.
સાચું, અને કેટ સિક્ષીક્તા તો કેટલી ખૂબ જ પ્રેમ પ્રેમાળ હતી. તેઓ હંમ્મેશા સમજાવતી કે, ડરવાની જરૂર નથી.
હા, તેઓ કેહતા કે પરીક્ષા તો ફક્ત શીખવે. પશું ચકાસવાનો રસ્તો છે.
અને એ વાત હવે સાચી લાગે છે. .
શાળાના દિવસોમાં ડર, મજા, મિત્રતા બધુ તે એક સાથે જ હતું.
હા એ તો કારણ છે, કે સારા જીવન ક્યારેક ભૂલાતું નથી. .
હા! દરેક શિક્ષકો પોતાના અલગ અલગ સબ સો ભામાં હતા. કો કોઈ ખૂબ મંડ તે હતા. અને ખુબ સારા કોઈ.
સાચું કેટલાક શિક્ષકો તો આપણને માત્ર ભનાવતા જ ન હતા. પણ જીવન સારું મૂલ્ય પણ શીખાવતા.
હા જેમ કે સમય નું પાલન સચ્ચાઈ અને મોટા લોકોનો આદર કરવા.
મને સારાની શિસ પણ કે કેટલી મહત્વની હતી. સમયસર આવવું, સાફ સુથરા રહેેવું, આ બધું શીખવ્યું હતું.
પણ પછી આ બધું આમણાં જીવનનો ભાગ બની ગયો.
. કેમ સારા મા . પ્રસંગો યાદ જેમ કે ઉત્સાહો. કાર્યક્રમો
અરે હા એ દિવસ તો ખુબ જ આનંદભર્યા હતા. આખી શાળા સમજવામાં આવતી.
અને આપને વિવિધ કાર્યક્રમો . જેમ કે, ગીત નૃત્ય કે પછી નાતક
પર જઈએ. પોતાની કળા બતાવવાનો મોકો મળતો, શરુઆત માં ડર લાગતો, પણ પછી આનંદ આવતો.
અને જય્યારે બધા લોકો તાળી પાડતા ને. તે તો, ગર્વ પણ લાગતો.
સાચું એ જને જીવન માં આત્મવિશ્વાસ વધારતી હતી.
તને યાદ છે.? આપને એક વખત નાટકમાં ભાગ લીધો હતો.
હા અને આપણે કેટલા દિવસો સુધી તૈયારી કરી હતી. અને તે બધા એ ખુબ પ્રશંસા કરી હતી આપણી.
સારામાં મળવા આવતા પ્રસંગો આપને ખુબ જ જીવનમાં મહત્વ પુનઃ હતા.
હા માત્ર ભંધરન જ નહી. પણ વ્યક્તિગત વિકાસ પણ થતો હતો.
એ માટે તો સારા જીવનને સુવર્ણસમય કહેવામાં આવે છે.
સાચું કહ્યું એ દિવસો ફરી પાછા આવે તો કેટલી મજા આવી જાય.
તારા છેલ્લા દિવસો યાદ આવે. ત્યારે મન થોડી ઉદા પછી થઈ જાય છે.
હા સાચું છે. સુરતમાં તો શાળા છોડવાની ખુશી હતી પણ જયારે છેલ્લો દિવસ આવ્યો ને ત્યારે આંખોમાં આંસુ શું હારી ગયા?
હા એ દિવસ બહુ જ ખાસ અને ભાવુક હતો. બધા મિત્રો એકબીજાને જોઈને રડી પડતા હતા.
અને શિક્ષકો પણ આપણને આશીર્વાદ આપતા હતા કે એમના શબ્દો આજે પણ યાદ આવે છે આપણને.
હા તેવો કહેતા ત્યાગળ જીવન માં સારા માણસ જો અને મહેનત કરજો.
તિ નવી શૂરઆત ની અને બીજી તરફ દુઃખ
તને યાદ છે આપને બધે બીજાને લખાણ આપ્યું હતું.
હા. દરેક પોતાને યાદો લખી કિ હતી. મને ભૂલશો નહીં. હંમેશા ખુશ રહેજો જેવી વાતો આપણે લખ લખેલી
એ લખાણ આજે પણ મારી પાસે સાચવીને રાખ રાખ્યું છે. કે તે વાંચું ને તો ફરી દીવોસો ની યાદ આવી જાય.
શાળા છોડ્યા પછી સમજાયું કે દિવસો કેટલા અમૂલ્ય હતા.
હા હવે દરેક જન પોતાના રસ્તે ચાલી ગયા હત હતા.
ક્યારેક લાગે છે કે ફરી બધા મી ત્ર સાથે એક વાર મળીએ. અને એ દિવસો ફરી જીવી લઈએ.
સાચું, પણ એ માત્ર યાદોમાં જ રહી ગયા છે.
છતાં એ દિવસો આ પણે હંમેશા ખુશી હતા આપણેે.
હા, સારા જીવન આ પનું જીવનનો સૌથી સુંદર અધ્યાય છે.
અને એ અધ્યાય ક્યારેક પૂર્ણ થતો નથી. એ હંમેશા આપણા દિલમાં જીવતો રહે છે.
સારા પૂરી થયા પછી જીવન કેટ ટલું બદલાઈ ગયું ને?
હા, પેલા તો બધું સરળ લાગતું હતું.
સાચું, સારામાં તો ફક્ત ભનતર અને મજા હતી. પણ હવે દરેક નિર્ણય વિચાર કરીને લેવો પડે છે.
હા, અને સારામાં મળેલી શિષટ અને સંસ્કાર હવે કામ આવે છે આપણને.
જેમ કે સમયનું મહત્વ, મેહનત કરવાની આદત. આ બધું સારામાં તો આપણને શીખવ્યું હતું.
અને મિત્રતા પન. આજે નવા લોકો મળે છે. પણ શાળાના મિત્રો જેવી નજીકતા ક્યાંય નથી મળતી આપણને.
હા, એ ડિવસોમાં જે નિડસ્તા હતી હવે વરવી ખૂબ જ મુશ્કેલ છે.
ક્યારેક જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે સાલાના દિવસો યાદ આવે અને મન હળવું થઈ જાય.
સાચું, કાને કે એ યાદો આપને શક્તિ આ પે છે.
અને શિક્ષકોના શબ્દો પણ આપણને યાદ આવે છે કે, ક્યારેક હાર માનસો નહી.
હા, એ શબ્દો આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે છે.
સારા જીવને આપણે માત્ર ભણતર જ નથી આપ્યું. પન જીવન જીવાની રીત પણ શીખવી છે આ
અને એ માટે આપણે હમ્મેશા સારાના ભરી રેહવું જોઈએ.
સાચું, શાળા એ જીવનની પાયાની ઈટ છે.
અને એ પાયાને મજબૂત બનાવનાર દરેક શિક્ષક અને મિત્રને આપને ક્યારેક ભૂલી શકીએ નહીં.
હા, સારા જીવનનો અનુભવ આપણા જીવનનો સૌથી કિંમતી ખજાણો છે.
ક્યારેક મને લાગે છે કે, આપને બદ્ધા જૂના મિત્રો ફરી એકવાર મરીએ.
હા, મને પણ ઘણી વાર એવું લાગે છે કે બધા એક જગ્યાએ ભેગા થઈએ તો કેટલો આનન આવે.
આપણે બધા મળીને સારાની યાદો ફરી જીવી સકીએ. એજ તો વાતો છે. એજ તો હાસ્ય છે.
જણ પોતાની હાલની જીવન કથા પન કહેશે. કોન ક્યાં છે, શું કરે છે બધું જાણવામાં મજા આવશે.
સાચું, અને આપને સારાની મુલાકાત પણ લઈ શકીએ.
અરે વાહ ફરી એજ વર્ગખંડ, એજ મેદાન, એજ બેસવાની જગ્યાઓ કેટલા આનાના થશે.
ખુબ જ મળશે તેઓ બરાબર કહ્યું છે.
હા.